હલો તમને અવાજ આવે છે.
આવે છે. અવાજ આવે છે. હલો હલો તમને અમારો અવાજ આવે છે
હા બોલો તમને આજ આવ
હા આવે છે અવાજ હા આવે છે
હા એકદમ સરસ રીતે આવે છે
હા અવાજ આવ
હા
ઓકે ઓકે હા તો તમારે વરસાદની સિઝનમાં તમારે કેવું વાતાવરણ છે તમારે ત્યાં અમારે ત્યાં વાતાવરણ બહુ ફાઇન છે વરસાદની સિઝન અમે બહુ મજા કરીએ છીએ અમને તો હા વરસાદમાં મારે નીચે પાણી બી ભરાઈ જાય તો ભી કાગળ ની બોટ લઈને મ તડાવવા વય જય
તમે બરાબર પૂછો અમે જ્યાં રહીએ છે તો ત્યાં જે વરસાદ ના વખતે ચોમાસોમાં જે જોવા જેવું છે એ ઇવન અમારા અહં વોટરફોલ પણ છે એટલે અમારે અગર અમે બહાર નહી ગયા તો પણ અમે જ્યાં રહી એ છે તો ત્યાં એનો આનંદ લઈ શકીએ છે તો જેવુ વરસાદ પડે એકબીજાને બધા ફ્રેન્ડ લોકો ફોન કરી અને કે ચલો હવે આપડે બધા વોટરફોલને અહીંયા મળીએ.
ઓહો હો હો, વાહ વાહ વા.
તમને શું લાગે તમારે અહીંયા કેવું? ચેમ.
અમારે અમે વરસાદમાં પાણી ભરાઈ જાય તો અમે વરસાદ માં નાવા નીચે ઉતરી હા અમે વરસાદમાં નીચે જે નાવા ઉતરીએ અમે બશો હા અમે બહુ મજા આવે અમને અહિયાં. અમારે અહીંયા બહ એવું નથી.
આપડે બધે જઈએ છેએ બાર
હમ.
વોટરફોલ ડેમ જોવા તમે કશો. કસે ગયા છો.
અમે ડેમ ઓવરફ્લો થાય એ જોવા. જય છે. હા સૂર્યા ડેમ સૂર્યા ડેમ ઓવરફ્લો થાય ને એ જોવા જઈએ અમે પછી અમે અનાલા બીચ બી જઈએ વરસાદમાં રાજોડી બીચ બી જઈએ વરસાદ. વરસાદ માં મકાઈ ખાવા જઈ. અમને અવાજ આવે છે તમારો. તમને અમારો અવાજ આવે છે તમને અમારો અવાજ આવે છે બરાબર અમે મકાઈ ખાવા બી જઈએ અ વરસાદની સિઝનમાં ખાસ કરીને બ ડેટા વાળા બનાવીએ. ખાસ કર. ને. અમે મેંદુવડા બનાવી વરસાદ. સિઝનમાં રાપ બનાવી ગરમ ગરમમાં પીવાની બહું મજા આવે પછી અમે વરસાદની સિઝનમાં ખાસ કરીને સૂટ ની ગોળીઓ બનાવીને રાખીએ એ બી ખાવાની મજા. પડે અમને એ અમને અહિયાં વરસાદ. ને આવે ને એટલે અમારે અહિયાં. હા બરાબર આવે છે અવાજ એકદમ ક્લિયર અવાજ આવે છે તમારો તમને મારો.
હા વરસાદમાં ખેડૂતો છે પક્ષીઓ છે.
હા, પક્ષી અમારે અહીંયા તો મોર પણ આવે છે, વરસાદમાં મોર પેલા આવે એનો મોટો મોટો અવાજ આવે પછી મોર કડા કરે આખા એના જે મોરપીંછ હોય આખા ફેલાવીને બહુજ ફાઇન એનું કરે ને પછી ડાન્સ ભી કરે મોર અમારે ફ્રેન્ડ છે ને હ અરે ફ્રેન્ડ છે ને એના ઘરે રોજ સાત, મોર આવે આજ કેટલા વર્ષોથી એના ઘરે સાત, મોર આવે એક સફેદ મોર પણ આવે છે અને બે ઠેલ આવે ને સ મોર આવે અને વરસાદની જયારે આવવારની શરૂઆત હોય એમ થાય કે હવે વરસાદ આજ આવવાનો છે એ દિવસે એ સવાર થી અને અવાજ શરૂ થઈ જાય મોરનો અને પછી પૂરા એના જે મોરપીટ છે ને એમ રાઉન્ડમાં કરી અને ગોલ, ગોલ, ગોલ, ગોલ, ગોલ રાઉન્ડ રાઉન્ડ ફરે અને એને આપડે એક એક મોર છે એ એટલા વર્ષોથી આવે છે એનો એક પગ નથી તો અમે એને મંઢો મોર કહી એ મંઢો મોર બી આવે હમણાં અમારી વરસાદની સિઝનમાં તો મોર આવ્યો હતો તો બિચારો હવે કરણો થયો છે. તો અમે એને કીધું કે હવે તો આ ભાઈ ગરડા થઈ ગયા તો મોર અમે સર્ચ કર્યું કે મોરની એજ કેટલી આજ કેટલા વર્ષોથી આ મોર આવે છે તો આજ મોરની એજ કેટલી તો ખ્યાલ આવ્યો કે સૌથી બર્ડસમા સૌથી મોટી એજ મો ની જ છે.
ઢેલની હા ઢેલની એજ બી એટલી છે અને મોરની ઢેલ બી એટલી જ છે. એ મોરના મોરના ઉપરથી મને એક ગીત પણ યાદ આવ્યું છે.
એક ગીત એક ગીત એવું છે એ લગ્ન ગીત છે લાગ્ન ગીત ની અંદર એવું છે કે જો હ તમને ગાયને બતાવું તો એ ગીત કેવું છે કે બે ની વાતો હાલું હાલું થઈ રહયા કે કઈ જોવેરે સાસરિયાની વાટ રે બેની મારી ગ્રહલક્ષ્મી બની જાશે કે બેની મારી મહાલક્ષ્મી બની જાશે બે ની પા તો ઢરંગતી ઢેલ લડીને કઈ જમાય રાતો કા કરતો મોરલો. તમને કેવું લાગ્યું અમારું આ જૂનું જૂનું ગીત?
મે તો તમારી બધી વાત સાંભળીને એટલું સરસ લાગે છે કે તમને એટલું સરસ મોકો મળે છે કે તમને મોર પ્રત્યક્ષ જોવા મળે છે, ઢેલ તમે પોતે જોયા છે. અને સફેદ મોર માં પેલા તો મને ખબર નહોતી, આ તો મે તમારા પાસેથી પેલી વાર સાંભયળું.
અવે અમે એને મસ્તી કરતા કરતા અને અમે એ લોકો એમ બોલતા કે મોર ને કોડ નીકળ્યો છે હમે એમ કેતા કે મોર ને કોડ નીકળ્યો છે એટલે મોર સફેદ થઈ ગયા. પછી અમે એવી રીતે કહેતા. તો એ મોર આવે પછી અમારા ઘરે છે ને એક ના નાની બ્લેક કલર ની ચકલીઓ બી આવે જયારે વરસાદ આવે ને તો એના ઉપર છે ને પર્પલ કલર ના એના ઉપર થોડો કલર હોય ને આમાં ખુબ બ્લેક હોય તો ઈ એકદમ નાની ચકલીઓ બો જ નાની હોય તો જેવો વરસાદ આવાનો હોયને તો અમારા ઘરના આંગણામાં જે બધા ફૂલના ઝાડ છે, ને એના ઉપર બેસી જાય અને એનો અવાજ આવવાનો ચા શરૂ થઈ જાય તો અમને ખ્યાલ આવી જાય કે હવે વરસાદ આવવાનો જ તો એ બહુ જ નાની નાની ને
અરે હું હું તમારા એ ફોટો માટે ઇંતજાર કરીશ કેમકે આવી બધીએ વસ્તુ અમને આપણને જલ્દીથી જોવા મળતી નથી. કે સાંભળવા મળતી નથી પણ તમારી પાસે તો એટલી સરસ બધી વસ્તુ સાંભળવાથી મને મળે છે. બીજું તમને શું તમે જે ગીત હમણાં ગાઈ રહ્યા લગન ગીત એ પણ સરસ ગા અને કેટલું સરસ છે.
ઓ તમારો ખુબ ખુબ આભાર તમે અમારા માટે આટલી સરસ પ્રીતિ દેખા
બરાબર છે, બીજું તમને શું આનંદ લો છો વરસાદમાં
અમે તો બધા જ શહેરમાં રહેલા છીએ અમે નાના ગામમાં બી રહેલા છીએ પછી એનાથી બી મોટું ગામ પછી એનાથી બી મોટું ગામ પછી બી એ એના પછી મોટું સિટી એના પછી મોટું સિટી પછી બોમ્બે આવ્યા લગ્ન કરીને મેટ્રોસિટીમાં બધા જ વાતાવરણમાં અમે રહેલા છીએ એટલે બધા જ માણસોનો અનુભવ અમને થયેલો છે, અમે આપણા
તે ઘણી વસ્તુ મને શીખવા મળે છે. આપણેે કઈ તમે વધારે અનુભવી છો અને આટલા બધું તમે બધી જ ગામોનું અનુભવ લીધો છે, શહેર નો પણ તો તમે બહુ ખુબ ભાગ્યશાળી છો
કોને કોને થાય છે, ન ઘણું સારું લાગ્યું
સર મારા અ દાત દાદાના ઘરેના મારે ખેતી નું કામ મારા દાદા ના ઘરે મારા મમ્મ તો દાદા ના ઘરે અત્યારે તલની ખેતી થાય મગફળીની ખેતી થાય તો એમાં બધા અલગ અલગ એનિમલ્સ આવે તો એ લોકો ને જયારે વરસાદ આવવાનું હોય ને તો ઈ રોટલી એમાં છુપાવી દે ખાડો કરીને તે પછી જયારે વરસાદ આવવાનો હોય તો બહાર વરસાદના પાણીમાં એ રોટલી ખાવા બહાર ન નીકળી શકે તો એ જયારે વરસાદ આવે તો એમાંથી પગથી ખોલીને રોટલી ખાઈને પાસે પાસે અંદર છુપાવી દે કેટલું પ્રાણી લોકો પાસે મગજ છે, આપને એમ થાય કે પ્રાણીઓ લોકો પાસે મગજ નથી પણ એ લોકો પાસે બી કેટલું બધું મગજ છે, એ લોકો કેવી રીતે પોતાનું જમવાની વ્યવસ્થા કરી લે બધા ચકલી લોકો છે, પછી બીજા બધા અ પક્ષી લોકો પોતાનો માળો બાંધ તેને એમાં રહવાની વ્યવસ્થા કરી લે કેમ કે વરસાદ આવવાનો છે, તો એ ક્યાં રશે તો ઝાડમાં બધા અલગ અલગ ટાઈપના એ લોકો માળા બાંધી લે એમાં બ બધા પોતાના પક્ષીઓ બધાના અલગ અલગ માળા બાંધે ચકલીનો માળો અલગ હોય કબૂતર નો માળો અલગ હોય, પોપટ નો માળો અલગ હોય બધાના ઘાસ ભેગા કરીને માળા પોતાના પોતાના અલગ બાંધી લે આમાં અમે બધા એના જોવા જાય કે બધાને હવે માળા બંધાઈ ગયા હશે. તો એ બહ સરસ રીતે એની રચ રચના કરે એ લોકો માળા ની એક એક એક એક તરંગું ઉપાડી ઉપાડીને જે માળા બનાવે તો એ માળાને આપણેે જોવાની બવ મજા આવે.
હા પણ એ પણ એક જોવા જ જેવું ઘણી સારી વસ્તુ છે ને કે આ તો બધું આપડે કિતાબોમાં કે ટીવી માં ફક્ત જોયું જે પ્રત્યક્ષ જોઈને એનો અનુભવ તો તમે જ નસીવાડો છો જે આટલો દાવો તમને જ મળ્યો છે એના માટે.
ભલ છે હા હમણાં અમે લોકો અ જયારે અમે નાના હતા તો અમે લોકોખ નાના હતા તો અમે આજે કેરી ના ચાળ હોય એના ઉપર ચડીને કેરી ઉતારી લે એના ઉપર ચડીને અમે લોકો કેરીને ઉતારી લઈ અને બોર બી લેવા માટે જઈ અમારે ક મોટા કાકા છે એમને કેરીની છે તો અમે વેકેશનમાં દસ દિવસ દાદાના ત્યાં જઈએ તો પછી ઉતારવા જાય ચાલ પછી આપડે પાછ
આવી જ તમારી સાથે પાછી નવી કઈ સારી વિશેષતા તમે નવું અલગ મને જણાવશો એની આશા કરું છું આપે પાછા મળશું
ઓકે જય શ્રી કૃષ્ણ.